સલામ
હલો.
હલો કેમ છો? જય શ્રી ક્રશ્ર્ન.
મજામાં, જય શ્રી ક્રશ્ર્ન. તમે કેમ છો?
બસ મજા મજા આવ શું કરતા હતા.
બસ કઈ નહીં ફોન ફોનમાં થોડું સોશિયલ મીડિયા પર એક
અચ્છા હા હા હા હા ફોન ફોન ને આપડી જરૂરિયાત છે ફોન તો આપડુ હવે નીડ બની ગયું છે ને નીડ.
હા હા સાચી વાત છે એકક્ચુલી પેલા પેલા છે ને અ ફોન આપડુ આપડી સગવડ હતી કે લક્ઝરી હતી હવે તો એ અ એ એકદમ નીડ બની ગયું છે કે એના વગર કોઈને ચાલતું જ નથી. એક્ચુલી ફોન ફોન અત્યારે આપડે કશે પણ જો ક્યાંય પણ અટવાયા હોય કે કશું પણ એમ એકલા હોઈએ કે ક્યાંય અટવાયા હોય કંઈક મદદની જરૂર હોય તો આપડે સીધે સીધો ફોનને જ યાદ કરીએ છીએ. પેલાના લોકો કેવું કે માણસોને યાદ કરતા હતા હવે આપડે ફોનને જ યાદ કરીએ છીએ એટલે ફોન અત્યારે એટલી બધી જરૂરિયાત બની ગયો છે ને કે એના વગર કોઈને ચાલતું જ નથી.
સાચી વાત છે એકદમ સાચી વાત છે તમારી અને હવે તો કેવું છે પેલા ના એક બીજા ના ઘરે જઈને બેસતા આપણડે વાતોચીતો કરતા હવે તો બધાને હાલચાલ પૂછવા માટે આપડે ફોનની જ જરૂર પડે છે. એક બીજા ના ઘરે જવાનો ટાઈમ જ નથી હોતો એટલે એક કે ને કે ફોન આપડે એટલી જરૂરિયાત થઈ ગઈ છે ને કે સવારે ઉઠતા જ આપડે ફોન લઈને યાદ કરીએ છેએ કે ભાઈ ભગવાન ના ફોટા હોય કે પછી કોઈ કોઈનો ફોન આવ્યો કે કોઈના મેસેજ કે આવ્યા છે કે બધું બરાબર છે ને એ આપણને હવે સોશિયલ મીડિયા એટલે જેમ કે ફોનથી જ આપણને ખબર પડે છે બધી વસ્તુ બ બરાબર ને એમ.
હમ્મ ફોનના અત્યારે ફાયદા એટલા બધા છે ને કે આપડે ગણાવી પણ ન શકીએ અને એની વાત પણ ન કરી શકીએ આપડે એકચુલી જો અહ કેલ્ક્યુલેટર નું સ્થાન ફોને લીધું જે પછી અહ અહ આપડે કઈ બી અહ આલારમ આપે ઘર માં પેલા અલારમ રાખતા હતા હવે આલારમ પણ આપ આપડે ફોન પર મૂકી શકીએ છી આપડે સવારે વહેલું ઊઠું હોય તો એ આલાર્મ પણ મૂકી શકીએ છીએ પ્લસ અહ આપડે અત્યારે અત્યારે કશે જવું હોય અહ બાર લાઈક અહ કોઈ બીજા સ્ટેટમાં કે કોઈ બીજા સિટીમાં આપડે જવું હોય તો આપડે આપડે આપડી પાસે પૈસા કે રાખીએ છીએ તો આપણને ચોરી થવાનો ડર રહે છે. તો ફોનમાં અત્યારે અત્યારે તો આપડે કેવું કે બેંક અહ બેંકમાંથી ડાયરેક્ટ આપડે પેમેન્ટ. કરી શકીએ છીએ. તો ફોન એટલો બધો જરૂરી બની ગયો છે ને કે એના ફાયદાઓ બહુ જ બધા છે. છે એમ.
સાચી વાત છે આજકાલ ફોનના ફાયદા ઘણા બધા છે આપડે બધી જગ્યા તો પૈસા તમે જેમ કહો છો એવી રીતે લઈ જઈ શકતા નથી અને આપડે લઈ જઈ શક કે છે ને તમે જેમ કહો છો એ રીતના ચોરાય ગયા કે કઈ ઓછા પણ પડી ગયા અને આજકાલ કેવું છે કોઈ બીમાર પડડું આપડા હાથમાં પૈસાનો હોય તો મોબાઈલ એની બધી જ વસ તે પૂરી કરી શકી છે મોબાઈલથી આપડે બધી જ વસ્તુ પેડ કરી શકી છે મંગાવી શકીએ છીએ અને તેમ અલાર્મ નું તમે જેમ કહો છો એ પણ આપડે પિક્ચર પણ જોઈ શક શકે્ય છે આજકાલ આપણને ટાઈમ નથી હોતો કે થેટરોમાં જઈને બેસવાનો કે ગીતો સાંભળવાનો તો આપડે મોબાઈલમાં મૂકી દીધું તો આપડે સાવ કામ કરતા કરતા પણ સાંભળી શકીએ છે. એટલે મોબાઈલ એકદમ ઉપયોગી હ
સવારે આપડે સવારે આપડે ઉઠીએ ત્યારે અહ ભગવાનનો ફોટ તો જોઈ શકીએ છીએ પછી ઉઠીને ઉઠીને આપણે કામ કરતાં કરતાં ભજન સાંભળી શકીએ છીએ તો એ એ બધું તો આપણને આપણી લાઈફ એકદમ ઈઝી બનાવે છે ફોન
હા સાચી વાત છે સાચી વાત છે લાઈફ એકદમ ઈઝી બનાવી દે છે અને આપણે એકદમ અ અ કેને અપગ્રેડ કરે છે માણસને બધી રીતે કે કે તમારી કોઈ વસ્તુ કે કઈક આ છે તે છે કઈ વધારે ઓલું કરવાની જરૂર જ નથી હોતી ફોન ના લીધે આપણને કઈક હવે કાલે સવારે કયો આવવાનું છે તહેવાર આવાનું છે તમને પહેલાથી જ બતાવી દે છે કે હવે તમારું આ છે હવે આ સવારના વહેલા બધી જ વસ્તુ આપણને તારીખ લઈને ટાઈમ લઈને બધું જ બતાવે છે હવે ફોન
હમ એકચુલી હા એકચુલી હવે કેલેન્ડર પણ જતા રહ્યા એ ફોન ના લીધે કે આપડે કેલેન્ડર પણ ફોનમાં જોઈ શકીએ છીએ કેલ્ક્યુલેટર આવી જાય અલાર રામ આવી જાય છે પ્લસ આપડે આપડે કઈ કામ હોય અને આપ રિમાન્ડર મૂકી દઈએ કે આ આ ટાઈમે મને આ કામ છે તો આપણે કદાચ ભૂલી ગયા હોય ને તો પણ આપણને ફોન યાદ કરાવે છે કે તમારે આ કામ કરવાનું છે એમ
હા એ એકદમ તમે સાચી વાત કરી જેમ કે કોઈ બીમાર હોય એને આપ આપણે દવા આપવાની છે કે કોઈને જમવાનું આપ વનું છે તો આપણે અલામ મુયકો હોય તમે જેમ બોયલા એવી રીતે એકદમ પરફેક્ટ છે કે આપણેે હાલ ટાઈમ મૂકી દઈએ કે મારે આ ટાઈમે આ કરવાનું છે કે આ ટાઈમે આમને દવા આપવાની છે તે આપણને એકદમ યાદ કરાવી દે છે કારણ કે આપણે એટલા બિઝી લાઈફમાં થઈ ગયા હોય છે ને કે આપણને ટાઈમ ની ખબર જ નથી હોતી અને આપણને બા ટાઈમ બતાવે છે આપણને રિમાઈન્ડ કરાવે છે કે ભાઈ તમારે હવે આ કરવાનું છે તમારે ભાઈ આ કરવાનું છે બરાબર ને
હમ ફોનમાં ફોનમાં એકચુલી અ ફોન એટલો બધો જરૂરી છે એના પાછા ડિસએડવાન્ટેજ પણ છે કે આપણેે ફોનમાં ફોનમાં લાગી રહીયે છીએ ફોન આખો દિવસ જોયા કરીએ છીએ આપડે બાળકોને પણ ફોન આપીએ છીએ તો બાળકો માટે તો બિલકુલ સારો નથી કે એને એનું હોમવર્ક એ બધું આવે છે તે એ હોમવર્ક કરે ને ત્યાં સુધી ઠીક છે પણ પછી જો ફોન જોયા કરે બાળકો તો એના માઈન્ડ પર અસર થાય છે આંખ પર અસર થાય છે એ બધું એ બધા એના ગેરફાયદા પણ છે અમુક જ્યાં કોઈ વસ્તુ વસ્તુ ના ફાયદાઓ હોય છે તો એ પ્રમાણે એના ગેરફાયદા પણ હોય છે કે આપણે હા કે આપણે અ કલાકોના કલાકો રીલ્સ જોયા કરીએ છીએ વિડીયોઝ જોયા કરીએ છીએ એક જગ્યાએ બેસીને જોયા કરીએ છીએ તો આપણને મેદસ્વિતા થાય છે કે આપણે એકદમ બેઠા રહીએ આખો દિવસ તો પછી બેઠાડું જીવન બની જાય છે અને એના લીધે એટેકને શ્વાસને એ બધુંય તો પ્રોબ્લેમ થાય છે
હા એ વાત તો તમે બહુ સાચી કીધી કે આ વસ્તુ જેમ કે આપણે બેસી રહીએ તો આપણે વોક ન કરી શકીએ. આપણું શરીર પછી એમાંને એમાં જ બેઠું- બેઠું શરીર એકદમ સુસ્ત થઈ જાય છે. અને આપણને પછી કઈક બીજું કઈ કરવાનું મન જ નથી થતું. એવું થઈ જાય છે તમે જે કીધું બરાબર છે કે આ મોબાઈલ છે ને એના ગેરફાયદાઓ પણ છે. સાચી વાત છે નીતર આપડે બહાર જઈને બધું જેમ કે અત્યારે ઓનલાઈન શોપિંગનું છે કે કંઈ વસ્તુ લાવવાની છે કે બહાર જવું છે. એ બધું હવે મોબાઈલને લીધે બધું બંધ થઈ ગયું છે. કોઈના ઘરે જવાનું, કોઈની ખબર પૂછવાની. હવે શું છે મોબાઈલ આયવું એટલે આપણે મોબાઈલ પર જ બધાની ખબર પૂછી લઈએ. કે હાલ ચાલ પૂછી લઈએ છે એટલે આપડે કોઈના ઘરે જઈશ સકતા નથી એટલે પેલા જેવું તો હવે આવું રહ્યું નથી પણ એક વાત છે. કે મોબાઈલ થી ગેરફાયદાઓ પણ છે ફાયદાઓ પણ છે બરાબર ને.
હા, એટલે આપણે -આપણે, અત્યારે -અત્યારે કેવું છે કે જો કદાચ અ પાંચ જણા બેટ બેઠા હોય ને સાથે બેઠા હશે પણ તો બી બધા પોતપોતાના મોબાઈલ માંજ હશે. એટલે અ એ તો સહી પણ નથી ને કે આપણેે મઇડા છીએ પાંચ જણા આપણે મઇડા છીએ તો આપણે એકબીજાની વાતો કરીએ ને. આપડે મોબાઈલમાં લાગી રહીએ તે સારું નથી ને એમ.
હા- હા.
હવે અત્યારે -અત્યારે વડીલો પણ વડીલોને પણ એવું છે કે વડીલો પાસે આપડે જઈએ તો આપડે ખાલી એની ખબર અંતર પૂછીને આપડે આપડા મોબાઈલ માં લાગી જઈએ છીએ. તો એ વડીલોને પણ નથી ગમતું અને એવું- એવું થાય છે. કે મને તો એવું લાગે છે. કે આપડે વડીલો સામે બેસીને જો ફોન ચલાવતા હોઈએ ને તો આપડે એની દિશ રિસ્પેક્ટ કરીએ છીએ.
હા, સાચી વાત છે. કે વડીનોને પણ નથી ગમતું. એકચુઅલી જે પહેલાની જેમ વાતો ચીતો કરવાનું. મોબાઈલ આવ્યા પછી આપણી વાત પણ ઓછી થઈ જાય. આપણે મોબાઈલમાં ઘુ સેલા હોય જેને ખબર પૂછવા ગયા હોય એ તો સાઈડ પર. આપણે ફક્ત કેમ છો કેમને કરીને મો મોબાઈલ માં ઘુસી જઈએ છે. અને આપણા છોકરાઓ પણ રોજના રોજિંદા જીવનમાં એવું જ થઈ ગયું છે કે આજકાલના છોકરાઓને મોબાઈલ વગર જમવાનું નથી ગમતું. વાતો કરતા નથી ટેબલ ના સ્ટેન્ડ પર મોબાઈલ મૂકો અને જમે છેમ. એકચુલી પણ ગેર ફાયદો છે કે છોકરાઓ શું ખાય છે શું નથી ખાતા એ પણ ખબર નથી પડતી. હમ, એટલે મોબા
એવું છે. એ લોકો ને એવું છે કે આપડે જ્યાં સુધી એનો મોબાઈલ ચાલુ હશે ને આપડે ખવડાવ્યા કરશું ને તો એ ખાયા જ કરશે એ શું ખાય છે એમાંથી શું પોષણ મળે છે એ લોકોને ખબર જ નથી રહેતી. અને એના લીધે એ લોક કો વધારે ખાઈ લે છે ઓછું ખાય છે એ એને નથી ખબર રહેતી કે એનું માઈન્ડ એને એનું માઇન્ડ મોબાઈલમાં હોય છે એટલે એનું માઈન્ડ એને અ સિગ્નલ નથી આપતું કે મારું પેટ ભરાઈ ગયું છે એમ
હમ્મ. હા આ વાત બરાબર છે સાચી વાત છે કે માઇન્ડ ખબર નથી પડતી છોકરાઓને કે ભાઈ કેટલું તમે ખાધું કેટલું નહીં અને એ એનું ખાવામાં ધ્યાન પણ નથી હોતું કે મમ્મી કે કોઈ શું મને ખવડાવી રહ્યું છે એ પણ એને ખબર પડતી સ્વાદની પણ ની ખબર પડતી કારણ કે એનું મગજ તો તે મોબાઈલમાં જ હોય છે ને
હમ્મ અને પછી પછી એને ખબર પણ નથી રેતી કે મને શું ભાવે છે ને શું નથી ભાવતું
હા હા હા અમેન છે સાચ સાચી વાત છે કે એને ખબર જ નથી પડતી કે એને શું ભાવે છે અને શું નથી ભાવતું અને નામ પણ નથી ખબર હોતી જેમ કે પેલાના જમાનામાં છોકરાઓ બેસે એની પેલા મમ્મી શું બનાવ્યું મમ્મી શું બનાવું આજકાલના છોકરાઓ કઈ પૂછશે નહી સીધું લઈને મોબાઈલ લઈને બેસી જશે શું બનાયુ બસ આ આપી દો હું જોતા ટીવી જોતા જોતા જમી લઈશ. બસ આજકાલના છોકરાઓને આવું જ થઈ ગયું છે એમ હમ્મ.
ઓકે ચાલો મારે એક ફોન આવે છે પછી મળીએ બીજા ટોપિક સાથે
હા હા હા ચલો હા હા ચલો ભાય ભાય જય શ્રી કૃષ્ણ બાય જય શ્રી કૃષ્ણ